હું એકદમ મજામાં તમે કેમ છો.
હ ફ્રી છો રૂટીન માં
કે રોજ કોઈ દિવસ ના પૂરું થવાનું કામ ચાલુ ત ચાલો હમણા આ ટાઈમે તો ફ્રી હોય છે કઈ ને કઈ ચાલુ જ હોય છે રૂટી ન એટલે મ એટલે ફોન કયુ ક હમણાં મારો અવાજ સંભળાય છે તમને
હા હા તમારો અવાજ આવે છે હો મનેાને એ તો તમે એકદમ સાચું કીધું કે આખો દિવસ કહેવાય ને આમ ને એમ ઘરનું કામ ચાલતું જ રહેતો હોય અને ચાલતું રહેવાનું તો એજ ને મને નાાગે આપણેે જ ને થોડો સમય કાઢીને અ આપણે કોઈને ફોન કરી દે કે વાત કરીને તો જ વાત થશે બાકી આપડે જેમ વિચાર કરશું ને કે ચલો આપડે આ કામ કરી લેએ આપડણે ઓલું કામ કરી લે તો આમ તો કામ પૂરું જ નથી થવાનું આપણું કોઈ દિવસ એમ કે ને કે અને સ્ત્રીઓનું તો હું તમને કહું ને તો જીવન જ એ છે. કે આખો ટાઈમ તમે કયો ને તો કામ જ ચાલતું હો ઘરનું કે ઘરે એક ઊંડો કુવો છે મતલબ જે એટલું તમે ઊંડા ઉતરો ને એટલો ઊંડ જતા જ જા એની અંદર મતલબ તમે વિચારો ને કંઈક ને કંઈ કામ રહ્યો જ જાતું હોય હે એમ કે આપડે કેવાય કે આપડેમ ચાલલો આ છોકરાઓ ન કરી લે પછી આપડે કે ઘરનું થોડું કરી લે આપડે જયારે ફ્રી હોય ને તો સ્ત્રીઓને છે ને એવ વિચાર રાખીું આજે તો કઈ કામ નથી ને જારું આને છે ને સાફ સફાઈ કરી લઉ થોડું ઓલું સરખો કરી લઉ થોડો કબાટ સાફ તો એક છે ને મને કય કે સ્વભાવ જ બની જતો હોય આપણા બધા ન કે ન કામ હોય. પણ આપે છે ને કામ કાઢે બ તો એવું છે ને મને લાગે આ બધું કામ ચાલતું જ રહેેવાનું હે ને તો તમને શું લાગે તમે રોજના જીવનમાં તમને શું ચેલેન્જેસ આવતા હોય મતલબ કામ ના કો કે બીજા કઈ પણ કયો
તમે જેમ કીધું કે્યા લેડીઝ કોમન આખી દુનિયાની સ્ત્રી ઓ આ ખો હમન પ્રભુવારે ઉઠે ત્યારથી પણ જે આપડું મગજ ચાલુ જ હોય. અને હા ને કાઈ ઉઠી ત્યારથી ટાઈમટેબલ લ મળતી નથી કે ચાલો બેસ્યા છે. શાંતિ મગજ ચાલુ જ છે કઈને હવે શું. છે બાકી શું કામ પણ પેલા હું ઉપા આવી આ કરતા મગર ની નસ સપુ કે અમુક દિવસ અમુક દિવસ આપડે ઘરના બધા બધ કામ જે અર્જન્ટ કામ હોય એના થી તો કઈ આપે તો આપડે ટાઈમ તરત જ કાઢવો પડે પીવું હોય તો તે આપડણે ત્યારે કરી લેવું જોઈએ જે બધા કામ છે કોઈ કોઈ બેંક થી પણ કરવાના હોય છે. બેંક ના છે કોલેજ ના છે કાઈ કઈ અર્જન્ટ નથી પણ એ બાર જઈ ને તમારે કર કરવા પડે બધું ઘરના કામ પતાવી ને ત્યાં છે એવા બધા કામ માટે રાખવાના બે દિવસ રાખવાના અને ને બાકીને બધા કામ છે એનું તમે આખું મહિ, એનું ટાઈમ આ દિવસે આપડણે આ કામ કરવાનું છે. એ ચાલુ થાય ત્યારે આપડે આખા મહિ એનાનો ટાઈમ તો તમારો દિવસ પણ વ્યવસ્થા તમારું ભેજું પણ ખરાબ નહી એ થાય ખબર છે કે આજના દિવસ મારે આટલું કામ કરવાનું છે એનું તો આપડણે ટાઈમ ટેબલ બનાવ્યું જ છે. વિચાર કરી કરી કરીને આપણે થાકીને પણ વ્યવસ્થિત થાય છે બધા. છેલ્લા પાંચ છ મહિના એનાથી નવું વરષ ચાલુ થયું. અત્યાર દોડધામ રોજ કરીએ છીએ ગંધ ડની જેમ કરી છે એના કરતાડણે એવું જરા ટાઈમ ટેબલ બનાઈ કરીને જોવામાં શું વાંધો છે ચ ચ લ્યુટા જ છે નહી કરે તો આપડે પછી. બીજું કેમ કે જે બધા હાઉસ વાઈફ છે. ને જેને લોકોને માટે પણ કસરત જ છે. બધી ઓડે છે ઘરની બહા ધી જવાબ ધી બધી જવાબદારી આપડે આપણા ખબર પડલે થી છેલ્લે સુધી બધું જ. વિચાર કર્યો કે નવા વર્ષ બસ માં આપે આ બાબતે આવી છે. એટલે મજા હતો આપ પણ ખોરી શારીરિક અને માનસિક બ નેવું લે અને કામ તો પાછું એટલું એટલું બા બાકી જ છે અગર નહી આવું તો હવે હજુ કઈ કેટલા દિવસ એટલે આપડે કામ કરીએ નવું વર્ષ ચાલુ છે તે એટલે પછી મે ટાઈમ કે આખા મહિનામાં મારે શું અર્જન્ટ અગત્યના કામ છે તો આપડણે પેલા કરવા ટાાઈમ ટેબલ બનાવી રાખું કે એકદમ સમજ જે એ આપડે પેહલા પૂરા કરવા આપણું જે ક કામ જે એકદમ મહત્વનું લિસ્ટ બનાવી અને એક તો મારું કામ એ બધું વ્યવસ્થ પીથી ચાસ ટમ લાગુ પડી છે એવું મને લાગે છે દરેક જણે હવેમાં પૈરાઓ બધા એ પોતપોતાની એવું મને ટાઈમટેબલ બનાવીને આપણે કામ કર તાણ પણ નહી જણાય અને બધું ટાઈમ થઈ જાય એવું મને લાગે છે. તો આખા આ વર્ષ માં તો ચાલુ જ રાખવાની છું આવતા વર્ષે પાછું કારી કેવી કઈ સિસ્ટમ મળે તોો મારો વિચાર છે. એટલે તો આ એક આઈડિયા કોઈ મને પૂછ છે તો આ કરી જોયું છે તો તમે કરી જ ને એનો ફાય દો પણ થે કે આપડે આપણા માટે પણ આ બધે છે આપડે ટાઈમ ટેબલ માં આપડા માટે જે પ્રમાણે આપણું શેડ્યુલ હોય છે પણ ટાઈમ કાઢી શકીએ છે જે બહુ જો તો તમે કીધું એમ છેલ એટલે સુધી બે તમે આખો દિવસ કામ કર્યું તો પણ એ પા મોટું ચડવાનું જ છે આપડે એટલે કામ કરો લિસ્ટ પ્રમ માણે એ પ્રમાણે કરો તો એ એની મદદ ઘણા ખરાબ બૈરાઓને એનો લાગે છે એટલે આ આ મારા જે પણ બધા ફ્રેન્ડસ કેમ કે બધા ના આપડો કો એને માટે આ સી તો એકાદ મહિના માટે કરી જોસ તો જણાશે અને ફાયદો પણ જણાશે તો તમે કેવી રીતે મેનેજ કર કુડનીત ચોપડીયા લડાઈ છે તે કેવી રીતે લડો
એ તો ત સાચો કે લડા આપણે રોજ લડવાની હોયને કે બે દિવસ ઉગે અને આપડુ ટેન્શન વધી જાય થાય તો એજ રોજના ચેલેન્જીસ ફસ કરું ભાઈ મને તકલીફ થતી પણ પછી હું પછ ના કરી લીધું તો રા પછી રાતના જ નકી તો સા બનાવું છે એ કી પણ જેમ કે તમે કીધું આપડે એક બે દિવસ કે બ રાખવાના એક દિવસ પછી છે કે ચલો હવે કામ નથી આજના જે મારો બીજું કઈ કામ એવી રીતે છે ને આમ ધમે ધીમે કરો તમે એક પછી એક કામ તો
ચલો ભાઈ એ ન થવી હોય ને કેવાય કે વાંધો થઈ જાય પછી આ
તો એ ન થાય એના કારણે ગોઠવણી કર બ સારી બધી પુઓની પછી ઘરના કામ આ કામ કરવું છે તો એ કામ ક્યારે થઈ જ ઘણી રે પહેલા સાંજે રસ્તો સાત વાર ન કામ છે. ે જમવાનું બી આપ જમવાનું આપે તો એ જ કોઈ તો એવું છેને કામ કરવા
જ ઘણી વારે બધું કામ કરીને ર થઈ જતોત શું કામ કર તો પણ બાકી જે શ વા જ આપણે આમ છોડ છે થ ઘણા પાછળ એટલા
કે એમાં જ આપ તો ઘણા લોકો હોય આમ જ ર જોઈ અને પોતે
હ
એમ કેમ આ તો અને હવે ઠીક છે આ પડી આ પડ્યું છે આપણે સીધું નથી તો નથી બધું જ આપણે કયારે પણ જ્યારે આ સ્વભાવક પછી. લે છે ને શાંતિ થી થવા કે મને લાગે કે હમ પણ પરિવર્તન કર તો રોજના છે પણ કેવાય ને એમાં મને લાગે કે થોડું ને આપ રાહત મળે છે મને શું લાગે.
આમે અને હજુ એક માં હું આપણા ઘરમાં જે બધા મેમ્બર્સ છે જેમ જેટલી સમજ છે એ લોકોને પ્રમાણે આવડવું જોઈએ એટલે એ લોકો લોકો પણ શિકપણ થશે આપણું કામ પણ થશે. અને બધુ ફાવશે અને ઘર નું બધું કહી દી અને બધું આપણે પરફેકશને સવારે વ્યવસ્થિત જ કરવું છે. ઓટ તેમ થોડું આગળ પાછળ કઈ આપડે હોટેલમાં નથી રહેેતા એકદમ ચણા એકદમ ઝેનટેબલ હતું એટલે આપે ઘર માં જેટલા એ લોકો ની મદદ લઈએે તો પણ આપડું ઘણું ઘણો ખોરો બોજો ઉત્તરાયસ ઉતારી શકે બધું આપણા પર છે કે આપડે કેવી રીતે એડજસ્ટ આપડણે પોતે કેટલું શું કરી છીએ અવલંબીને છે, પણ બતી જાળવવી હોય, તો કામ હમ લોકોને તમે આપી દો થોડા થોડા કામ અને શાંતિ થી કામ કરો તો